હલો શું કરે.
કઈ નહી ત શું કરે.
કઈ નની બેહિરેલી.
ખાધો કે વાકી.
સારા કે હા બજ. હમ હમણાં એું કરે તો.
કઈ નહી આરામ.
બરોબર તમારું ત કઈ નઈ બેસ બેસી રહેલા અમે બાજુ બહાર આવેલા.
હા હા.
ચા પીધી કે ન.
બાકી જ છે જો તમે પી લીધી.
બાકી છે મારીવા
હા હો તો. હારી ગેમ તો પણ તો. અ આવતું હતું બધું પણ ટાઈમ જ ઓછો પડ્યો.
હ એવું ટાઈમ જ ઓશો પડે આવડતું હોય તો
હવા. બરાબર તૈયારી કરવા પડે મે તો નઈ મજા આવે.
તો જ તો હ પાસ થઈ જને
ખબર નઈ હવે પાસે. તો કરી જેવું આવેલું છે પાર્ટ એમાં બત્રીસ જોઈને પાર્ટ બી માં અડતાલીસ જોઈએ પણ પ એ એટલે બધું જ આવતું હતું પણ પાર્ટ બી માં તો પચાસ. ઉપર કરેલું ને પાર્ટ એમાં તો બત્રીસ જ થયલા મારાથી તેમાં ભી ત્રણ ત્રણમાં મને ખબર નઈ એમ ત્રણ માં પાણી જઈલું પણ જવાબ બરાબર એટલે જવાબ આવેલા પણ હય તે હાચા કે ખોટા તે નની ખબર. મેં તો હજુ ચેક બી ન કરી આન્સર ક બી નહી આવી ને. પેલું યુટ્યુબ પર સોલ્યુશન મૂક તે તે જોયેલું ત પણ તેમાં ભીની જે મેડે લાગે ખબર હો થાય રઝ્ટંગઝ
હમ કોઈ ન કઈ ન પાસ ીજ હ
હા
કોલેજ ની એક્ઝામ કેવી ગઈ મારી તો હારી ચાલતી છે
કાલેજ એની તો હમે ગેલી છે એમાં તો કોલેજમાં તો પાસ થઈ જવા એમાં તો બહ મ કરેલી એટલે પાસ થઈ જમ તેવું જ
હમ કોલેજમાં ડેને વાવ જો હોય કે નહી હમ
હા બે ને એવું તો બ જોવું જ ને પેલા પેલા તો મને આવું દે ને કઈ મજા નઈ આવતી હતી પી અણા છેલ્લું જેવું વારા હતા એમ કહીને હવે બધા દેવ છે એમ તો દેવા બહ મજા આવે સા દેમાં તો બહુજ મજા બધા બહુ મજા કરી ત તમે કેવી મજા કરે
હમ મજા આવે એક એક જવાનો
હા
બીજ હા લાયકું નહી પણ વરસાાદ ન્યા એમતે
હા અમારે બાજુ ભી પરમ દિવસે આવેલો થોડો થોડો પણ જેટલો જોઈએ એટલા નહી પાણી તમ કેજ કરવા પડે પેલા તો તર લખે એટલે વધારે તો પાણી નેવું નહી મૂકવા પડતું હતું પણ હવે વખતે તો વરસાદ જ બોસ તો પાણી ઘેનું
હ તાપબો એટલે તરત શું કાઈ દે
અમારે તો તરુ હ ઓડે અ
હ અમારે તો મટર બગડી ગયેલી. થી નાખવા પડે.
અમારે તો ચાલુ જ કેટલા કેંડા રૂપૈ તો તમે?
અમારે કે અમારે તો પાંચ છે કેંદા રોપ્યે.
હા અમે અમે, અમારે તો, અમે તો ત્રણ ચાર તે અમારાજ ને, બીજું તો બધું ભાગ માં રોપીએ. એક તો તો મજૂર હો નવાલે તો મમ્મી એ જ બધું રોપા
હમ, આ વખતે તો દુકાળ પડવાનું આવુ કઈ વરસાદ તો બહુ મળે પડે. હેવું તો કઈ બધા
હા, બધા એવું જ કે ય આથી વરસાદ બહૂ જ ઓસા આવવાનો કેય.
કેટલી લાગે?
હા,
હવે શું કરવાનો વિચાર, કોલેજ પતી જાય પછી?
હવે કોલેજ પતી જાય પછી, તો હ તો બી. એડ. કરવાનો વિચારશે.
હમ કે બાજુ કરવાના?
અવે તે તો એકાદ હારી યુનિવર્સિટી હોંધ્યા કર તસે વો નક્કી ન કઈ રસે પણ, એ કરીને કોઈ બધી સરકારી એક્ઝામ ની તૈયારી ચાલુ જ રાખવાની ને એક્ઝામ. હું આપ્યા કરવાની એટલે કે, નંબર લાગી જાય તો હારુ અને તે તૈયારી હો ચાલે જ રાખવાની, હાથે ભણવાનું હોય ચાલે જ રાખવાની.
હમ એ સારું પડે, તૈયારી ચાલુ જ રાખવા પડે.
હા.
ઘરે હારા ને બધા.?
હા બધા હારા. તો તમારે તો હારા ને બધા.?
બધા મસ્ત!
હા.
ફરવા જવા ના કી નઈ વરસાદ પડે તો.?
હા હા ભળ. પડે તો બધા કયા કરતાશે, ફરવા જ ધોધ જોવા જ કયા કરતાશે. પણ હું કરે તે મજા આવે એ. કેવા કરતા તજને બેલ ને મેગી એવુ ને બના તને મ કઈ મા હાલમાં તો મકાઈ ખાવાની બહુ મજા આવે.
હ બધાથે જવાનું મજા આવે.
હા. અઅ આજે હું બનાવેલી તો તમારે તા.?
જે.? દાલ, ભાત, સાક, રોટલી. બટાકા નું શાક
આમાં તો તમારી બેન જ બનાવે મે બનાવું નહી એ હારું બનાવે.
મોને બીન આવળું બોનવટા.
હા.
મને ખાલી શાક રોટ મ તો શાક રોટલી દાળ ભાત ને. એવું સાદુ સાદુ જ આવડે બીજું બધું હારું સારું પૂરી ને, ભજયા ને, ખાલી આવડે બીજું તો કઈ હારું હારું ની આવડે.
મને હવું બધું કઈ બનાતા નહી આવે મારે તો ઘેરે તમારી બેહેન જ બનાવે.
મને તો ઘઉંની રોટલી બી નહી આવડે તી બનાવાતા.
હ મોનો બી ની યાવડે.
પંટ મોન તો પેલ ગોર વણ તો ગોર તો આવડે જ નહી. અ જરાક જરાક. ઘરવાળી જાય ને પછી કાપી રાખું મે તો બ. ને મારે તો બહુ જ જાળ પત્ની પત્ની તો ફૂલે જ હી. રોટલી તો કોઈ દિવસ મારી ફૂલે જ ન બરી જતી હ પણ ફૂલે ન.
બાકી ચુ ક્યા મેરે બ. એતે મને બહ પડે ગર કધા.
મને બી હજુ આટલી મોજ થઈ ગઈ એમ કને બનાવી એવું કને. પણ આવડ નની રેતે નકરે. પેલા રોટલા જેમ તેમ જોઈ બનાવું મેં તો પછી.
હમ્મ તેતા.
ના ત ખીચડી ના તમે દરા દરા મળવા છે, ત ત.
હમ્મ એવું. બધા થઈને આપડે ફરવા જવાનો પ્લાન બનાવીએ હું કેઈ.
હા, ચાલે ક્યાં જાય પણ તો.
એવાજ ધોધ ના વાજવા. ટ્રેકિંગ કરવાને હ ચાલે બધા સાથે મજા આવે.
હા
હમ્મ
તમે ચહી પીલી ટિક બાકી,
શું?
ચાઈ પલી દ બાકી?
બાકી જ છે, બાજુ બહાર આવેલા છે.
હા, બધા તો કઈ નઈ આરામ કરે મે આ બાજુ ખેતર ઘ વહી રહેલી,
હમ્મ હમણાં તો બહ લાગે ને હમણાં તો ખેતરમાં આમુંરે નવા બો આવે ચાલવા
હા, મસ્તમ ઘેરે ન ગેરે પણ તાર
કંટાળા આવે સોગતા રેવા જાય કેની
આવડે તો ઘેર જ બ કામ તે જ અવાજની વિચારલું મામાતા જવા એવું વિચારલું, તો મમ્મી કેડ ઘરે કામ સાર લની જાતે એ કને પની જે એકા બે દિવસે જવાની છે, રહેવા એમ તો મને બીજાતા રહેવાનું તો નહી ગમે.
મને હોણી ગયા હવે મેં વચ્ચે હણાં બે ત્રણ દિવસ પીને ત ર આવી
હા, મે તો કે થ જામને
મ હ કેથથે જાના ન ગમ પણ બુલાવ્યા કરઠા તો જ આવી એક બે દિવસ રેવાને બદલે ત્રણ ચાર દિવસ રહી આવી
એવું એવું જ રેવા જાય તેવું જ એક દિવસ ર ન એક દિવસ ન એ કને કેટલા દિવસ રહેેવાની કાઢે.
ઘરે કામ હબો હબે લઈ લેવા જાય આ કરવાનું ત હાર પડે,
હ રવાજ તો આર્ટિસ્ટ પછી ખાવાનું બધું તૈયાર મળી જાય, એ ફાયદા સાર સર લેવા જાય તો.
હ પણ સારું પણ ન લાગે બીજાને ઘેરે તૈયાાર કરવાનું
અમારે તો કઈ દ તો પેલા તો મેં કેટલા ડેસ ચષ્મા મ તને થર તો પેલું એકલવ્ય વાર હ મને તો હોસ્ટેલમાં મુકવાનાતા
હ મને હુશ રહેવાનું બહુ ગમતું
તો મને તો નહી ગમે માર મામા લોકો ના પાડી મમ્મી પપ્ા ને કીધું કે તમે નહી રાખે તો કઈ. રાખી એવું કરીને મોકલેલીધ ને એટલે ઉરે તો કઈ નહી.
હ મને તો હોસ્ટેલમાં જવા હાર તો બહુ રડેલી મેં તો.
હોસ્ટેલ માં હારું એમ બધું જમવાનું ને એવું હારું.
હ હમ અમુક જગ્યા નની હારવુંય પણ. સુવિધા બરાબરની હોય.
હા પણ હ પેલાથી રેલા એટલે નહ ગમે.
હા રેલા ની એટલે નઈ ગમે કોઈ નને પણ પેલા પેલા એવું લાગે પછી તો કઈ નઈ.
હા.
એક.
હા રું હા હા.
બીજું તો કઈ નઈ.
હારું ચાલ તો કાલે કર ફન હોય.
હા રુંચાર.
હમ.